મજામાં છો તમે ક તમે કેમ છો.
હ મે પણ મજામાં છું.
તો આપણે કયા ટોપિક ઉપર આજે વાત તો કરવા માંગતો છીએ.
આજે આપણેે ગુજરાતની વિશેષતાઓ વિશે વાત કરીશું.
ઓકે.
બ્રાન્ડડ અને ઔદ્યોગિક. રીતે વિકસિત રાજ્ય છે તેની મુખ્ય. વિશેષતાઓ સોળસો કિલોમીટરથી લાંબો દરિયા કિનારો લોથલ અને ધૂળો. હડપ્પન સંસ્કૃતિના ઐતિહાસિક જંગલો કચ્છ ન સણ અમદાવાદ ન હેરિટેજટી તરીકેનું દેશનું સૌથી મોટું. પંદર નો સમાવેશ. થાય છે આ ઉપરાંત મીઠાના મીઠાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ અને ડેરીના ઉદ્યોગમાં અગ્રેસર છે શું તમે એના વધારે મને માહિતી આપી શકો છો. હમ. હા.
વિશે બતાવી શકું છું કે ગુજરાતની કઈ કઈ વિશેષતા છે આપણા આપણે જો જોઈએ. તો ગુજરાત એક. ખાસ કરીને. શું શું બનાવે છે માત્ર તેના તહેવારો છે કે પછી તેની સાંસ્કૃતિક લોકો અને જીવનશૈલી મારા મતે તે ગુજરાતની ખાસ્યતા એ છે કે અહીં પરંપરા અને. આધુનિક બંનેનો સુંદર સમાન્વય જોવા મળે છે મારા મતે તો એવું લાગે કે ગુજરાતનો. ઇતિહાસ એ ખૂબ જ સમુદ. જો અહ સમુદ્ર છે. કેમ કે તેમાં આધુનિક બંનેનો સુંદર સમન્વય જોવા મળે છે. ગુજરાત નો ઈતિહાસ ગુજરાત નો ઈતિહાસ એ આપણા માટે ખુબ જ અહ ભૂમિ એ ઘણા મહાન વ્યક્તિઓનો જન્મ આપ્યો છે. જેમકે સ્વતંત્ર આંદોલનમાં ગુજરાતનું યોગદાન અવિશ્વાસ છે. આ ધરતી પર સાદગી, સત્ય અને અહિંસાના મૂલ્યો ઉભા થાય છે. જો આખા વિશ્વને પ્રેરણા આપ તે છે, અને ગુજરાતની સાંસ્કૃતિ ખૂબ જ રંગીન અને જીવંત છે. અહીં તહેવાર તહેવારો ખાસ કરીને નવરાત્રિ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ગરબા, દાંડ્ય ઉત્સવ, સંગીત, નૃત્ય આ બધું ગુજરાતની ઓળખ બની ગયું છે. તમે એના ઉપર શું કહેવા માંગો છો?
ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી એપ્રિલ ઓગણીસો ને સાઈટ ના રોજ થ ભારત નું પશ્ચિમ કિનારે આવેલું અત્યંત, પ્રગતિશીલ અને સમૃદ્ધ રાજ્ય છે. જ્યાં જ્યાં વસ તે એ એક ગુજરાતી, ત્યાં ત્યાં સદકાળ ગુજરાત. એ એક ઉક્તિ મુજબ ગુજરાતીઓને, વિશ્વભરમાં પોતાની ઓળખ બતાવી છે. ભૌગોલિક વિશેષતાઓમાં ગુ દરિયા કિનારો, ગુજરાત ભારતનો સૌથી લાંબો એ એટલે કે સોળસો કિલોમીટર ના દરિયા કિનારો ધરાવે છે. જેના કારણે બંદર ઉદ્યોગ અને દરિયાઈ વેપારમાં રાજ્ય અગ્રેસર છે. તે જ પ્રમાણે ગુજરાતમાં, કચ્છનું સફેદ રણ એ વિશ્વનું અનોખું એવું, કચ્છનું સફેદ રણ છે અહીં મીઠાનું, એક રણ બનાવ છે. ગુજરાતનું ગીર જંગલ આ એક એવું જંગલ છે જે એશિયામાં એશિએટિક સિંહ, માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. ગુજરાતના ઐતિહાસિક વારસાની વાત કરીએ, તો પ્રાચીન સંસ્કૃતિમાં સિંધુ ખીણની સામાન્યતાઓ પ્રતીકો જેવા લોથલ વિશ્વનું જૂનું બંદર અને ધોળાવીરા, ગુજરાતમાં છે. આઝાદીની લડત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા, રાષ્ટ્રપિતા અને લોખંડી પુરુષોની જન્મભૂમિ છે. દાંડીકુચ અને સાબરમતી આશ્રમ ન સત્યાગ્રહ ના કેન્દ્રો અહિયાં છે. ગુજરાત માત્ર ધાર્મ અહ ઐતિહાસિક વારસો અને ભૌગોલિક વિશેષતાઓ ધરાવતો નથી, પરંતુ ધાર્મિક અને પ્રવાસન શે શ શ સ્થળો પણ ઘણા બધા છે. યાત્રાધામો બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ મંદિર અને ભગવાન વિષ કૃષ્ણની નગરી, ગુજરાત દ્વારકામાં છે. ઉપરાંત પાલીતાણા, પાવાગઢ અને અંબાજી પણ પ્રખ્યાત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત ની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અહ દરય નર્મદા દરિયાકાંઠે આવેલ લી છે. શું તમે એના વિશે વધારે માહિતી આપી શકો?
હા, તમે તો જે કીધા, એ તો ખુબ જ સરસ છે, કે નવી નવી તુંઓ કે વાનગીઓ કે ગુજ જરાતના વિશેષતા વિષે શીખેલા છે. તમે જે મને સમજણ આપી એ ખૂબ જ સરસ છે. પરંતુ, આપણે વાત કરીએ ખોરાક વિશે. ગુજરાતની ખોરાકની વાનગીઓ ખાસિયત છે. જે તે મીઠાસ, ખટાસ અને તીખાસનું સુંદર, સંતુલન હોય છે. ઢોકળા ખાંડ વી, થેપલા ઉદ્યોગ, આ બધું જ માત્ર વાનગીઓ નથી, પરંતુ ગુજરાત ગુજરાતની ઓળખ છે. ગુજરાતના લોકોની વાત કરીએ તો, તેઓ મહેનત, વ્યવસાયિક અને ઉમંગ ભર્યો હશે. વ વ્યસાય ગુજરાતને એક મોટી ઓળખ છે. અહીંના લોકો નવા વ્યવસાયથી લઈને, મોટા ઉદ્યોગ સુધી સફળતા પ્રાપ્ત કરે છે, અને ગુજરાતનો આર્થિક વિકાસ પણ ખૂબ જ, ઝડપથી છે. મો મોટા શહેર જેમ કે, અમદાવાદ, સુરત, વડોદરા આ બધું ઉદ્યોગ, વેપાર અને આધુનિક વિકાસના કેન્દ્ર છે. ખાસ કરીને સુરત હીર, અને કા કાપડ ઉદ્યોગ માટે ટે વિશ્વભરમાં ઓળખાય છે. હવે કુદરતની સૌંદર્ય વિશે વાત કરીએ આપણે. મને તો એવું લાગે છે, ગુજરાતમાં, રણથી લઈને દરિયા સુધીની વિવિધતા જોવા મળે છે. કચ્છનું રણ અને ગીર નું જંગલ, અને દરિયાકાંઠે આ બધ્ધું ગુજરાતને અનોખું બનાવે છે. અને મારા મતે તો એવું લાગે છે ગુજરાતમાં ગીર, નેશનલ પાર્ક એક ખાસ સ્થળ ધરાવે છે, જ્યાં એશિયાઈ સિંહ જોવા મળે છે. આ વિશ્વમાં, એકમાત્ર જગ્યા છે, જ્યાં આ સિંહો કુદરતી રીતે રહે છે. મને તો એવું લાગે છે, ગુજરાતની સફળતાનું રહસ્ય શું છે? મારા મતે તેનો જવાબ એ હશે, કે મહેનત, સંસ્કાર, એકતા. અહીંના લોકો પોતાના કામ પ્રત્યે સમાતિપ્ત હોય છે, અને પરંપરાઓને પણ જાળવે છે. તમારા મતે શું લાગે છે બહેન? તમે કે કેવાના કે મને?
હા, હું એના વિશે તમને જણાવું. તમે ખુબ સરસ રીતે ગુજરાતના અ વિકસિત શહેરો વિશે માહિતી આપી છે. હું તમને ગુજરાતના પાકો વિશે હવે જણાવું. રોકડિયા પાક ગુજરાતમાં ગુજરાતમાં પાસ મગફળી અને જીરા ના ઉત્પાદનમાં, પ્રથમ ભારતમાં પ્રથમ ક્રમે છે, ખાસ કરીને વઢિયારી પ્રદેશનું જીરું અને, ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં વિશ્વવિખ્યાત છે, તેમજ તંબાકુ તંબાકુ તંબાકુ પણ વિશ્વમાં ખુબ જ પ્રસિદ્ધ અને વ્યાખ્યા ખુબ જ જાણીતું છે તેમાં, ગુજરાતમાં સાબરમતી નદી એ ગુજરાતની સૌથી લાંબી નદી તરીકે જાણીતી છે, ગુજરાત એ માત્ર એક રાજ્ય નથી નથી પરંતુ તેમાં ગુજરાત ના વિવિધ વિવિધ. પ્રકારના લોકો રહે છે અને જેઓ એ ગુજરાત માટે ઘણું બધું કર્યું છે આ અંબાણી અદાણી જેવા અને કેટલાય મોટા ઉદ્યોગપતિઓ જેવો ગુજરાત. માં જ રહીને ગુજરાત ને વિકસિત બનાવ્યું છે જામનગરમાં. વિવિધ રિલાયન્સ ની ઇન્ડસ્ટ્રી પણ આવેલી છે જેમાં ઘણી બધી બધી રીતે લોકોને રોજગારી મળી રહે છે ગુજરાત એ માત્ર એક પ્રદેશના નથી કી નથી પણ લોકો માટે એક રોજગારનું રોજગારનું રાજ બન્યું છે શુ તમે એના વિશે મને વધારે માહિતી આપી શકો છો.
મેં તમને આના વિશે માહિતી આપી શકું છું પરંતુ જો હું એક કહેવા માગું છું કે ગુજરાત એક. કે પોતાનું મન પણ મૂળભૂત નથી પરંતુ પરંપરાઓ તેમાં અધિક છે અને તેમાં સંસ્કાર પણ વધારે છે તે જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અને આપણે એ વાત વિચારીય છીએ જો ગુજરાતની આ ખાસિયતો ના હોય તો શું. શુ તે આજ. જે જેટલું પ્રગ પ્રગતિશીલ બની શક્યું. શક્યું છે તે કદાચ નહી બની શકે. કારણ કે. એ જ તેની શક્તિ જ છે અને મારાં મતે તો એ એવું લાગે છે ગુજરાત માત્ર એક રાજ્ય નથી પરં તું તે એક ભા ભાવના છે, એક ગર્વ છે. અહીની ભાષા સંસ્ કૃતિ અને જીવનશૈલી આપણને ગૌરવ અનુભાવેે છે. મારા મતે તો એવું લાગે છે ગુજરાત આપણું એક જીવન છે, એક રચના છે, એક સારાંશ છે, જે ગુજરાતમાં રહે છે, તેને જ ખબર પડે છે તેમના મતે તેમની ભાવના કેટલીક છે અને મને તો પોતા ઉપર એટલું ગર્વ છે કે હું ગુજરાતમાં રહું છું, જેના કારણે મને એ એક નવી યોજનાઓ શીખે છે, નવા નવા વિકલ્પો મળે છે, નવી નવી વાનગીઓ ખાવા માટે મળે છે, જેથી મને અહ મને એવું લાગે છે કે હું એક ગુજરાતી છું. અને હું અંતમાં એટલું જ કહેવા માંગુ છું કે આપને ગુજરાતની આ વિશેષતાને સમજી જઈએ અને તેની કદર કરવી જોઈએ. ચાલો બેહેન મને તમે ખુબજ સરસ મજાની વાતો કરી અને તમારું ખૂબ-ખૂબ આભાર.
આભાર.